કેમ છો?
છો બસ મજામાં, તમે મજામાં?
બસ હું પણ મજામાં છું, મેં કીધું ચલો ઘણા દિવસ થી વાત નથી થઈ તો તમને ફોન કરું. શું ચાલી રહ્યું છે જીવનમાં?
બસ જો ને આ ચોમાસું ચાલુ થયું એટલે આપડું કામ તો વધી જ જાય. ક પડા આમથીઆમ નાખવાના સુકાઈ નહીં. એટલે બધું કામ વધી જાય ચોમાસામાં.
બહુ સાચી વાત છે, તો ચાલ ને આજે આપડે એજ વાત કરી લઈએ. કે અત્યારે જે આ ઋતુ બદલાઈ રહી છે એટલે કે હમણાં જો ઉનાળો તો ચાલતો જ તો એકદમ અમારા અયા તો બફારો અને ગરમી જે આ વખતની પડી છે. મને લાગે છે સારા સારા માણસોને બી પી આવી જાય ને એટેક આવી જાય. એવી પરિસ્થિતિઓ હતી એટલે મને તો એવું લાગે છે પણ હવે જોવો અમારે ત્યાં હમણાં અઠવાડિયા થી લગભગ ક્યારેક ક્યારેક વરસાદની મતલબ શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે કે અષાઢ મહિનો વેલો થોડો આઈ ગયો છે. અને પણ સારી વાત છે ગરમી થોડી ઓછી થઈ ગઈ છે તો તમારે તે કેવું વાતાવરણ છે હમણાં કેવીક, વરસાદ માહોલ છે.
ગરમી ની તમે વાત જ ના કરો આપ આપડી તો આપડી તો ઠીક અ ચાલો દર ઉનાળામાં તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી જાય જ છે. આ વખતે યુરોપમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તમે વિચારો આપડણે તો ચલો પબ્લિક ટેવાય લે છે પણ ત્યાંની પબ્લિક જે માઇનસ માઇનસમાં હોય. એ લોકોને ડાયરેક્ટ પેસ્તાલીસ આ વખત નો ઉનાળો તો ખરેખર બહુ ડેન્જર છે. આવી ગરમી મને કોઈ સાલ લાગી જ નથી હું તમને સાચું કહું જેટલો યુઝ આવ એસી નો થયો છે ને એટલું કોઈ સાલ અમે આટલું એસી યુઝ કરેલ નથી. અને આ બે દિવસ થી કઈક વરસાદ થોડોક આવે થોડોક ઠંડક થાય તો એટલું સારું લાગે છે ને કે આમ જાણે આમ મજા આઈ ગય ચ આખા ત્રણ મહિના થી તો પેલા હતા. ને બે દિવસ થી થોડુક વરસાદ ઝાપટાઈ ગયા થોડીક ઠંડક થઈ ગય અમારે, ઉનાળા કરતા ઘણું સારું લાગે છે.
બરાબર સાચી વાત છે, અમારે પણ હમણાં બસ જો કાલ થી થોડો એકદમ વરસ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે આખો દિવસ એવું જ લાગે છે કે વરસાદ આવશે જ આપડે કઈ ને ભરેલો છે વરસાદ હાથ ધરેલો છે.
હા
બસ હયું છે ક્યારેક ક્યારેક છાંટા આવતા હોય ને ક્યારેક વધારે આવે છે. પણ આમ તો જોઈએ ને તો વરસાદ નો જે વાતાવરણ છે ને વરસાદી જે માહોલ છે ને મને લાગે છે કે બધા આમ બેસબરી થી રાહ જોતા હોય. જેમ શિયાળો જાય તો બધાને કેમ ઉનાળાની રાહ જોવાનું હોય કે હવે આ ગોદડાને અ બધા બ્લેન્કેટને મૂકવું છે, હવે નથી મજા આવતી એમ આમ જો કે. શિયાળો તો બધાને ગમે માંરા ખ્યાલ થી. સરખા ના જડેક ને એક સ્વેટર પહેરવું પડે ને છાલ ઓડવી પડે. એટલે કદાચ અમુક લોકોને થોડું બોરિંગ લાગે. પણ ઉનાળા માં તપી ગયેલા હોય બધા પશુ પક્ષી થી માંડીને આપડા જેવા માણસો. પણ બધા જ આવી ગયા ઇન્ફેક્ટ પૃથ્વી પણ આવી ગયા એમ એટલે સખત ગરમી એમ. અને પછી જયારે આ પાણી આવે ને પછી જે સુગંધ આવે મીઠી મીઠી આહા હા એમ થાય મન એની સુગંધ આવે ને માટી મને એમ થઇ હું ખાઈ જાવ. એવી સરસ સુગંધ આવતી હોઈએ સાચે જેમાં ગરમા ગરમ ભજીયા ખાવાનું આપ આપડે તો ગુજરાતીઓ હા પકોડા ભજીયા તમે એમ કયો કે હા ડુંગળીના ને મેથી ના વડા અને ખાવા પીવાની થોડીક વેરાયટી ની વાત તમારે ત્યાં બાઇ ધ વે શું સ્પેશિયલ બને આવી રીતે કઈ માહોલ ચેન્જ
અરે તમે આ ભજ જ્જિયાંને પકોડા ની વાત કરીને તો મારા મોઢામાં પાડી આવી ગયું સાચું કહું ચોમાસામાં એ વસ્તુ તું જે ગરમ ગરમ ખાવાની મજા છે એ તો કઈક ઓર જ છે. અમારે છે ને સ્પેશિયલી અહિયાં ચોમાસામાં એક પકોડા આવે છે. જે એ ઓ ડુંગળી ના જ ખાલી બનાવે. પુના ટાઈપમાં જે ટાઈપ ના હોય ને પણ એ તમે વરસાદમાં ગરમ ગરમ જે વરાળ નીકળતી હોય, સેવ ઉસળ ખાઓ તમે અમારું. ઉનાળો નો ઉનાળો જાય ને પછી જે ઉનાળા માં શું આપણ એવું તીખું ને પછી બહુ તેલ વાળું ને ખાવાની ઈચ્છા ના થાય ના થોડોક વરસાદ થાય ઠંડક થઈ ગયો પછી જે આપણે ગરમ ગરમ સેવઉસળ પક કોડા જે ખાઈએ એની તો મજા જ ના આપણે તો શું પખી પક્ષી પંખ્યું એ બી તમે જુઓ કેટલા ખુશ થઈ જાય અરે અમારે ત્યાં તો નાના નાના ઝાડ છે ને તો વરસાદ આવે તો જાને ડાન્સ કરતા હોય ને એમ એ લોકો એટલા બધી વનસ્પતિ ગ્રીનરી ગ્રીનરી આપણને એમ થાય ગાડી લઈને નીકળી જવું જોઈએ ચોમાસા માં ફરવા. કેટલી ગ્રીનરી બે સાઈડ રસ્તાની આજુબાજુ એવી સરસ લાગે ચોમાસામાં ફરવા માટે ચોમાસું તો બેસ્ટ છે મને એવું લાગે છે.
હ ના બહુ સાચી વાત કીધી તમે જે વાત કરી ને ફરવા માટેની તો આઈ થિંક આજ સમય એવો છે કે જ્યાં તમારે ક્યાંય સહેલાણીઓ એ બધે જવું હોય ને ફરવા ગઈ તો ઓછી થઈ ગઈ છે પણ ના એ ધ્યાન રાખવું પડે કે એવી જગ્યા પસંદ કરવાની જ્યાં બહાડ ના આવતી હોય. બ હોય ને તર શું થોડું પ્રોબ્લેમ વધુ થાય અત્યારે હમણાં જ મેં ક્યાંક જોયું ખબર નઈ મોબાઈલમાં જોયું કે સમાચારમાં પણ બહુ જ એટલો વરસાદ આવે છે ને કે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવા માંડી છે. અત્યારથી હજુ તો ચોમાસું બેઠું પણ છે એવું આપણે કહી શકાય.
હા એ તમે કોને એ વર્ષ સાદા વખતે જુનાગઢ સાઈડ છે ત્રેવીસ ઇંચ આવી ગયો બે દિવસમાં. જુનાગઢ, કેશોદ એ સૌરાષ્ટ્ર સહિત બહુ જ વરસાદ છે બે દિવસથી. એટલે કે છે ને કોઈ બી વસ્તુ અતિશય બી નહી સારી અતિવૃષ્ટિ થાય. તોય નુકસાન છે અને દુષ્કાળ પડે તોય નુકસાન છે. એટલે બધું લિમિટમાં જ સારું લાગ આપણે ખેડૂતોના પોઈન્ટ ઓફ વ્યુ થી વિચાર કરીએ તો એમના માટે બી જો અતિ વરસાદ આવે તો એમનો બધો પાક ખેંચાઈ જાય. તો એમને કઈ કામ નું નથી. જો માપસર નો વરસાદ આવે તો પાક બી બધા સારા થાય. અને ખેડૂતોને બી ચિંતા ના રહે એટલે કોઈ બી વસ્તુ અતિ છે ને એ બહુ નુકસાનકારક. એ તમારી વાત એકદમ સાચી છે.
બિલકુલ બિલકુલ સાચી વાત તમેં કીધી. અને મને લાગે છે કે આમ તો ચોમાસામાં છે ને આપણે ફરવાની તો વાત કરી જ પણ જેમ આપણે વરસાદ આવે એ હજુ પણ બનાવ યાદ છે. કે જ્યાં આપણે અમે બંને જણા ના લગ્ન થયા અને ના લગ્ન પણ. હા લગ્ન થઈ ગયા હતા અને પછી આપણે તમે બોલો ને જરા કન્ટિન્યુ કરો ને એક મિનિટ.
હા એટલે હું આપણે અતિવૃષ્ટિની વાત કરતા હતા અતિવૃષ્ટિ કોઈ બી વસ્તુમાં અતિ એટલે નુકસાનકારક જ છે. હવે ચોમાસાની જે આપણે વાત કરીએ ને તો મને તો એમ લાગે છે કે આજે પાણી છે ને એને આપણે સંગ્રહ કરવો જોઈએ તો આખા વરસ માટે આપણને જેને પાણીમાં અમુક અમુક સિટીમાં ઉનાળામાં પાણી ખૂટી જાય છે. ટેન્કર મંગાવવા પડે છે. જો તમે આ ચોમાસાના પાણી નો સંગ્રહ કરો ને તે પાણી તમને આખું વરસ ઘર ના માટે ગવર્મેન્ટે ડેમ બનાવવા જોઈએ એ પાણીનો સંગ્રહ કરવા મોટા મોટા ટાંકા બના તો આટલું બધું પાણી જે વેરફાઈ જાય છે ને વરસાદનું એ વેડફાઈ ના જાય અને એનું પાણી નો યુઝ થાય કારણ કે દિવસે ને દિવસે પાણીનો યુઝ વધતો જ જાય છે. અપ પોપ્યુલેશન એટલું બધું વધતું જાય છે તો પાણીનું સ્તર તો ઓછું થવાનું જ છે. પ્લસ વરસાદનું પાણી છે ને જમીનમાં સંગ્રહ નથી થઈ શકતો આપણેે બધા હ જંગલો કાપી નાખ્યા છે. મોટી મોટી આપ બધી સિટીમાં બ્લોક્સો નાખવા માંડ્યા છે એટલે વરસાદ નું પાણી શું જમીનમાં સોષતું જ નથી અને પૃથ્વીને મળતું જ નથી તો એ સંગ્રહ થવાનો જ નથી. એટલે મને એમ લાગે છે કે આપણે એના માટે ઘણી વ્યવસ્થા કરવી જોઈએ આ બધી ગરમી વધી વધી ગઈ છે ઉનાળાનું કારણ જ એ છે. કે પાણી પૃથ્વીમાં જતું જ નથી બ્લોક્સને લીધે તો પછી એને ઠંડક તો પૃથ્વીને નહી થાય તો આપણને ક્યાંથી થવાની છે.
બિલકુલ સાચી વાત કીધી તમે અને મને તો એવું લાગે છે કે છે ને ઘણી વાર કેવું હોય છે. કે આપડણે આમ ફરવા જઈએ ને તો આપડણે રાહ જોતા હોઈએ કે આ ગરમી માંથી છૂટ કારો મળો હવે થોડુંક બહાર નીકળીએ મને હજુ પણ યાદ છે કે અમે સ્પેશિયલી વરસાદ માં ફરવા નીકળ્યાતા મને થોડું ઓછું ગમે ગમે પણ પછી શરદી થઈ જાય ને ઠંડી લાગે એટલે પ બને છે ને થોડું ઓછું ગમે કેમ કે શરદી નો આપડે કોઠો હોય એટલે પછી એમને તો અમારે શું ગમે થોડું પલળવાનું ને એવું બધું. પણ હા મારી નાની બાળકી છે ને તો એની સાથે મને મજા આવે આ બધી કઈક એવું હોય ને તો સ્પેશિયલી અ આપડે જઈ શકી તમે કન્ટિન્યુ કરશો
હા. એ તમે નાના બાળક ની વાત કરી નાના બાળકને તો વરસાદમાં ખરેખર ઘણી મજા આવે એ લોકો અમુક અમુક એ લોકો ના ગીતો બી વરસાદ રૂતું એલા સરસ છે તમે સાંભળ્યા હોય તો એ ગીતો આપણને બી એટલા ગમે ના છોકરા જે વરસાદ મા ગીતો ગયા આવરે વરસાદ ડેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનુ શાક એટલે વરસાદ આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં ભણી લીધી છે વર્ષાઋતુ ન તો જે કવિઓ એનું સુંદર્ય નું જે આખે આખી
આપડી ગુજરાતી જે ભાષા છે ને એમાં તો આ વર્ષાઋતુ વિશે તો બહુ જ બધા ઉલ્લેખ થયેલા છે જેમ તમે વાત કરી ને તો આમ વર્ષાઋતુ ઉપર તો નિબંધ આપડે ગમે એટલે લખવા બેસીએ ને તો આમ તો ઓછા પડે મને એવું લાગે છે. અને આમ કેવું થાય છે કે ઘણી વાર એવું હોય કે આપણેે ખાલી ખાવા પીવા ફરવા હરવા ને એજ બધું જોતા હોય છે પણ વાતાવરણ માં કેવડો મોટો બદલાવ આવી જાય છે ને એ આપડે ઘણી વાર નોટિસ નથી કરતા તમારે જોવું આમ તમે ક્યાંય અ નજર કરો ને તો વાહન ના જે ધુવાણા હોય ને એ ઉડતા હોય આપણે આ મોઢા પર આવતા હોય ધૂળું છે એના રજકણો છે. પણ વરસાદ આવે ને પછી જે ભીની ભીની જમીનને થઈ જાય ને પછી એ બધું બંધ થઈ જાય તમારે જોવું એ ટાઈમે થોડું તમને પોલ્યુશન છે ને બહુ ઓછું લાગશે એવું લાગશે કે બધું ચોખ્ખું ચોખ્ખું ને એકદમ ક્લીન થઈ ગયું છે રસ્તા અનેને બધું આમે તો બેનિફિટ છે, ધોવાઈ જાય. પણ એ પાણી જયારે જમીનમાં ઉતરે એટલે જમીનમાં પણ પાણીનો સંગ્રહ થાય. અમારે તો અહીંયા આ પાછા નુકસાન એટલા બધા છે. પછી રસ્તા બનાવમાં હોય ભેગા કાપડા પડીને બેસી ગયા હોય. એટલે વાહનો સરખી રીતે તો ચાલી ના શકે પાણી ના બધે ભરાય ગટરો ઉભરાય ને એવું બધું તો બહુ જ જોવા મળે તમારે ત્યાં પણ હોય છે એવું કઈ?
અરે તમે રસ્તા ની તો વાત જ ના કરો એ ખબર ને એ લોકોને રસ્તા રિપેર કરવાનું ચોમાસા માં જ કેમ યાદ આવે છે મને એમ થાય. જયારે બી ચોમાસું નજીક આવેને મોટા મોટા રસ્તાનું કામ ચાલુ છે બોર્ડ મૂકી દે મોટા મોટા ખાડા પાડ દે પછી બધું વર વરસાદ નું પાણી એમાં ભરાય એટલે આપણા વ્હીકલ કેમે કરીને રસ્તા ઉપર આપણે નીકળી જ ના શકીએ. મને તો એમ લાગે છેઈ ચોમાસા પેલા બધું રોડનું કામ કમ્પ્લીટ કરી દેવું જોઈએ. ચોમાસામાં પબ્લિક આમે એક તો, ચાલુ વરસાદ વ્હીકલમાં હેરાન થતી હોય. એમાં, ભરેલા પાણીમાં આપણને ખાડા દેખાય નહી, કેટલા તો એમાંને એમાં એક્સિડન્ટ થઈ જાય છે. કારણ કે પાણી જેટલું ભરાયેલું હોય ને તમને ખાડા ન કઈ આઈડિયા જ ના આવે કે અહીંયા ખાડો છે, કે શું છે. રસ્તા તો હવે એટલા બગડી ગયા છે, ને એક રોડ એવો ના કેવાય ક્યા રોડ બહુ સારો છે, અમારી સિટીમાં એવી હાલત થઈ ગઈ છે.
સાચી વાત કીધી તમે એટલે ટૂંકમાં આમ જોવા જઈ ને તો, ચોમાસાની ઋતુ આ મજા આવે એવી તો છે, જ એક આામ અહી આપડે કઈ ને, આનંદ આવી જાય ખાવા પીવા હરવા ફરમ બધી જ રીતે એમ સાથે મળીને બધા એન્જોય કરીએ પણ અમુક ટાઈમે એમ થાય કે, ભ જો આપડે તો ગૃહિણી ન શું કામમાં થોડું ડિસ્ટર્બન્સ આવી જાય ચોમાસાને લીધે ઘર બગડી જાય. કપડાં સુકઈ નઈ તન તણ દિવસ સુધી નથી, સુકાતા કપડાં એટલે એવી બધી વસ્તુઓમાં છે, ને બહાર કઈ લેવા જવું હોય તો ભી પાણી ભરાણા હોય તો એમ થોડું આપને એમ થાય કે ભાઈ નુકસાન વાળું છે, તો ચલો કઈ નહી બહુ.
ચલો તમારી જોડ વાત કરવાની વાત મજજા હવે, આપડે આશા રાખી. કે આ વર્ષ નું ચોમાસું તો સરસ આવે વરસાદ સરસ આવે દુકાળ ના પડે આપણને ઠંડક થાય બધાને ઠંડક થાય
બરાકુલ ધન્યવાદ બાય
ભે